નમસ્કાર મિત્ર.
નમસ્કાર મિત્ર.
નમસ્કાર મિત્રો.
હમ. કેવું ચાલે છે વેકેશન મિત્ર.
બધું બરાબર મિત્ર. તમારે કેવું ચાલે છે.
સારું જ ચાલતુંશે પરંતુ જયારે આ કોલેજની એક્ઝામ પૂરી થઈ ગઈ તો હવે બીજું એક પ્લાન છે કે ચાલ ની કમ્પ્યુટર ક્લાસ કરી લેમ કારણ કે જે આપણે કોલેજ કોલેજ કરીએ તો ક મ્પ્યુટર ક્લાસ ની એ બેઝિક માહિતી હોય એટલે કે જે બેઝિક વસ્તુ હોય એ એ આપને આવડવી જ જોઈએ પરંતુ એ મને થોડીક આવડતી ન હતી એટલે હું મારા મિત્ર થોડા કતા હતા કે ચાલો ને આપ કમ્પ્યુટર ક્લાસ જોઈન કરીએ તો જેવું વેકેશન પૂરું થયું એટલે અમે તરત જ જોઈન કરવા ગયા ક્લાસીસ કમ્પ્યુટર કારણ કે આજના જમાના મિત્રો ખુબ જ ઘણું મહત્વ છે કમ્પ્યુટરનું તમારે શું કેવું છે
એ વાત સાચી છે કારણ કે કોમ્પ્યુટર એક એવું મતલ પ્રોજેક્ટ છે કે જેના દ્વારા ઘણા બધા મતલબ માણસો અપડેટ થાય છે જેના દ્વારા ઘણી બધી પ્રવૃતિઓ થાય છે ઘણા બધા એનિમસનો થાય છે આજકાલ લોકોના જીવનમાં ફિલ્મો અને મનો મનોરંજન કેટલું બધું મહત્વનું થઈ ગયું છે એક કમ્પ્યુટર ના જ લીધે છે કારણ કે એવી વસ્તુ કોમ્પ્યુટર દ્વારા જ અપડેટ થાય છે કમ્પ્યુટર દ્વારા જ સંભવ દિવસભર કામ કે અભ્યાસ કર્યા પછી લોકો મનોરંજન માટે કઈક જવું કે સાંભળવાનું પસંદ કરે છે કોઈ ફિલ્મ જો છે કોઈ ગીતો સાંભળે છે કોઈ વેબ સિરીઝ જોય છે તો કોઈ મોબાઈલમાં ગેમ રમે છે પહેલા લોકો ગામમાં ભેગા થઈને રમતો રમતા વાતો કરતા કે લોકો નૃત્ય અને નાટકો જતા પણ હવે મોટા ભાગનું મનોરંજન મોબાઈલ અને કમ્પ્યુટર કે ટીવીમાં આવી ગયું છે ખાસ કરીને ફિલ્મો લોકો બહુ વધારે પ્રભાવ પડે છે તો એ વિશે તમાર શું કવું છે મિત્ર
હા મિત્ર તમારી વાત તો સાચી છે કારણ કે જે ફિલ્મને મનોરંજન છે એ કમ્પ્યુટરના લીધે જ થાય છે કારણ કે આજના જે ટેકનોલોજી છે એ ઘણી વિકસિત વિકાસ પામી રહી છે અને નવી નવી ટેકનોલોજી છે કારણ કે મિત્ર પેલા આપણે કેવું પ્રોજેક્ટર પર પેલું ફિલ્મો જોતા હતા અને એવું પરંતુ મિત્ર આજે આપણે થયેટરમાં જઈએ તો ખુબ જ ખુબ જ જબરસ્ત જબરદસ્ત ટેકનોલોજી દ્વારા આપણે થેટરમાં ફિલ્મો જોતા હોય છે અને ઘણું એટલે હવે તો એવો મિત્ર જમાના આવી રહ્યો છે કે બધા જે કમ્પ્યુટર હોય મોબાઈલ હોય એમાં જ પોતે મનોરંજન કરતા હોય છે એમાં વિડીયો હોય હોય વેબ સરીઝ હોય તમે જેમ કીધું એ લોકો પોતાના મોબાઈલમાં જોતા હોય છે અને મિત્ર તો એ એવું તમને સલાહ આપું છું કે આ જે પણ આ ટેકનોલોજી આટલો વિકાસ વિકાસ કરી એવા મહાન મહાન વૈજ્ઞાનિકોને ખૂબ જ ખૂબ જ સલામ છે મારે
બરોબર છે મિત્ર કારણ કે ફિલ્મો અને મનોરંજન એ માણસમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મનોરંજનથી માણસનો થાક અને તણાવ ઓછો થાય છે લોકો થોડા સમય પોતાની સમસ્યા ભૂલીને ખુશ રહે છે આ બધું જોયું ફિલ્મો ફક્ત મજા માટે જ નહીં પરંતુ શિક્ષણ અને સમાજને સંદેશ આપવાનું પણ કામ કરે છે મિત્ર ઘણી ફિલ્મો લો લોકો મા જાગૃતિ ફેલાવે છે અને સારા વિચારો પ્રેરિત કરે છે કેટલીક ફિલ્મો દેશભક્તિ શેખાવે છે કેટલીક સમાજની સમસ્યાઓ બતાવે છે અને કેટલીક મહેનત અને સફળતાની પ્રેરણા આપે છે પણ ઘણી ફિલ્મો હિંસા અને ખોટી બાબતો પણ ધરાવે છે નાના બાળકો અને યુવાનો એ પ્રભાવિત થઈ શકે છે પરંતુ એ બધું છોડતા આપણને સારી કે કોઈ મનોરંજિત ફિલ્મ જોઈએ તો આપની એ વસ્તુ ઉપર આપનો આધાર રહે છે એના જેવું આપણે કાર્ય કરતા શીખી શકીએ છે કારણ કે જેવો આપણે જો જોશું એવું જ આપને કરશું પણ તો એ એના વિશે શું કેવું છે મિત્રો.
હા મિત્રો તમે જેમ કું એમ કે જો આપણે ઘણા લોકો જે પણ મનોરંજન કરતા હોય છે પરંતુ મિત્રો જ્યારે હું થાકી જતો હો જ મને કંટળ આવે રીડંગ કરવાનું મ મન ન હોય. તરે હુંમ તારક મેઠાકા ઉલ્ટા જ પેલું પેલું લગાવું પેલું એ મને ખુબ જ એના એપિસોડ ગમે છે કારણ કે તેમાં એટલું બધું આપણને જબરદસ્ત મનોરંજન કરાવે છે કે આપણે જે પણ જે પણ આપણે દિવસ દરમિયાન જે પણ આપણે થા લાગેલ હોય જે આપને જે આપને ગુસો આવતો હોય. આપણો સારો ના હોય આપણે એ જોયએ તો આપણે હસી હસીને આપો મૂડ બની જાય છે કારણ કે એમાં એટલું જબરદસ્ત ડાયલોગ હોય અને જે એમાં એટલા જબરસ્ત પાત્રો ભજવતા હોય મિત્રો અને એ લોકો એ લોકોને સાંભળવાનું ખુબ જ ગમી જાય છે અને મારે તો આ ફવટિસડ બની ગયલોું છે મિત્ર કારણ કે દિવસમાં એક એક વાર તો જોમ જો જેમ તો મને સારું જેવું ન લાગે પરંતુ જોઈએ તો મિત્રો મસ્ત આપણે રિલેક્સ જેવા થઈ જાય છે તાર ઘણા અને મિત્ર તમે કીધું કે ફિલ્મોથી સારું શીખવાનું મળે જાણવાનું મળે. તમે કીધું કે એનાથી હિંસા ને એવું એ મિત્રો તમારી વાત બરાબર જ છે કારણ કે અમુક એવી પણ ફિલ્મો હોય છે કે જેનાથી હિંસા ફેલાય અમુક એવું બતાવવામાં આવે છે કે જેનાથી હિંસા ફેલાય છે મિત્રો અને અમુક એવી પણ ફીચર છે કે જે આપણા જે બોર્ડર પર જે સૈનિકો હોય એના રિલેટેડવી હોય જે એ લોકો ત્યા કેવી રીતે કેવી રીતે આપણા ભારત દેશને જે મજબૂત બનાવે છે અને રક્ષણ કરે છે એના વિશે કે એના એના વિશે ફિલ્મ બનતી હોય છે જેમ કે બોર્ડર બોર્ડર અને એ આપણે જે પણ પુલવામા હમલો થયો અને એના પરથી અને જે આપણે સિંદુર સિંદુર ઓપરેશન ેલું આખું થયું એવી એના રિલેટેડ મુવી બનતી હોય છે અને જે હમણાં નવી નવી હાલમાં હાલમાં હજ પચીસમાં પ કેમાં પેું ધુરરવી આવી છે અને એ એઈ રીતે આપણે ભારત દેશમાં હમલા થવાના હોય છે એવું એને બતાવવામાં આવ્યું છે તો મિત્રો એમાં આપણે રસ પડી જાય છે અને કેમ કે આપણા જે સૈનિકો ર જે કેવી રીતે બ દેશને આપણા ભારત દેશ ભારત દેશને કઈ કઈ મુશ્કેલીથી બચાવે એ મિત્રો મને ખુબ જ દિલમાં લાગી જાય અને અમુક અમુક એવા સીન હોય છે કે આપણે આંખમાંથી આંસુ પણ નીકળી જાય છે તો તમે પણ એવી ફિલ્મમાં જોવો છો થોડુંક મને જણાવો ને
હા મિત્રો વધારે જોતો નથી પરંતુ કેટલીક ખાસ ફિલ્મો જોઉં છું જેમ કે કસમ હિન્દુસ્તાાન ક પછી છે બોડર છે પછી અન્ય પરંતુ દરેક વસ્તુના સારા અને ખરાબ બંને પાસા હોય છે મિત્ર. જો ફિલ્મોમાં વધારે હિંસા ખરાબ ભાષા કે ખોટી આદતો બતાવવામાં આવે તો એની આપના પર સો ટકા નકાર. મ કસર પડી શકે છે કારણ કે આપણે જેવું જોઈએ છે એવું કરવાનું પણ મન થાય કે પછી લોકો કે સો એટલે કે એ સમજદારીથી ફિલ્મો અને મનોરંજન પસંદ કરે છે આજકાલ તો સોશિયલ મીડિયા અને ઓ ટી ટી પ્લેટફોર્મ ના જમાનો છે લોકો ઘરે બેઠા જ મોબાઈલ ફિલ્મો અને વેબ સિરીઝ જોઈ શકે છે. ટેકનોલોજી ના વિકાસથી મનો મનોરંજન બહુ સરસ બની ગયું છે. મિત્રો પહેલા સિનેમા હોલમાં જવું પડતું હતું હવે તો મોબાઈલમાં જ બધું મળી જાય છે યુટ્યુબ છે, નેટફ્લિક્સ છે, પ્રાઈમ વિડીયો છે જેવી સેવા લોકોમાં ખૂબ લોકપ્રિય બની જાય છે. મને તો કોમેડી ફિલ્મો બહુ ગમે છે મિત્ર હસ વા થી મન. ખુશ થઈ છે. બધું ટેન્શન પણ દૂર થઈ જાય છે હશવું સ્વાસ્થ્ય માટે પણ સારું છે. કોમેડી ફિલ્મો અને કાર્યક્રમો લોકોનો તનાવ ઓ છો કરે છે એજ રીતે સંગીત પણ એ પ્રકારનું સુંદર મનોરંજન. છે લોકગીત તો સાંભળવાથી પણ મન શાંત થાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણા લોકો રોજગાર પણ આપે છે અણુ તો એમાં મિત્ર ફિલ્મો કે મ મનોરંજન થી કેટલાક લોકો રોજગાર પણ મેળવે છે. ફિલ્મ અને મનોરંજન ત્ર અભિનેતા, ગાયક, ડિરેક્ટરો, લેખકો, કેમેરામેન આન્સર ટેકનિકલ થાપ જેવા હજારો લોકોને રોજગાર મળે છે. આ ક્ષેત્ર દેશની અર્થવ્યવસ્થામાં પણ યોગ્ય દાન આપે છે તો એના વિશે શું તમારું કેવું છે મિત્ર.
હા મિત્ર તમારી વાત સાચી છે કર કે તમે કહ્યું કે સંગીત સંગીત વિશે તમે જણાવ્યું પરંતુ મિત્ર સંગીત એવું એવું એવું છે કે સંગીત સાંભળતા જ આપણને મનને શાંતિ મળી જાય અને મિત્ર હવે. આપણે મોબાઈલ મોબાઈલમાં જ જે જ્યાં પણ લાઈવ ડાયરા ચાલતા હોય આપણે લાઈવ ડાયરા આપણા મોબાઈલમાં જોઈ શકીએ અને મને મિત્ર ડાયરા બહુ જ ગમે પેલા આપણે ગોપાલ સાધુ છે એના ડાયરા એટલા જબરદસ્ત. છે ખુબ જ ગણાવો અને એ એટલું જબરદસ્ત સોંગ ગાય છે કે આપને સાભળતા આપ મને શાંતિ મળે મિત્ર અને મને ત કહ્યું કે જેથી કેટલાક બધા લોકોને બેરોજ એ રોજગારી મળે એ વા સાચી છે કારણ કે એક ફિલ્મ બનવાની હોય તો એટલી બધી વ્યક્તિઓની જરૂર હોય કે આપણે ફિલ્મ એક એકલા વ્યક્તિને થાય પરંતુ મિત્રો બધા લોકો ભેગા મળીને એક ફિલ્મ કેવી રીતે બનાવે અને એ એમાં કેટલા વ્યક્તિઓ હોય એને રોજગાર મળે કારણ કે તમે કહ્યું. એને મળે જે ડાયરેક્ટર ડાયરેક્ટર બધાને કઈને કઈ રોલ આપે છે પરંતુ એના બદલામાં ક એને વળતર પણ આપતા હોય છે એનાથી બધાને ર રોજગારી મળતી જ હોય છે થોડી થોડી કારણ કે જુઓ રોજગારી વગર કોઈ કામ ના કરી દે કારણ કે આજનો જમાનો એવો છે કે બધા પેસાના પાછળ ભાગે છે કારણ કે કારણ કે પેસા વગર કઈ કઈ આપણે કરી જ શ કારણ કે આજનો જમાનો કેવો છે કે જેની પાસે પસા હોય એને દુનિયા જીતી લીધી એવું કહેવાય છે પરંતુ મિત્ર પરંતુ મિત્ર એ જે પેસા વાળી વ્યક્તિ હોય એ એટલો સુખી ન હોય કારણ કે એને એની ચિંતા હોય એટલે એને.